અવાજ આવે છે હે
હા તમને આવે છે
હા આવે છે ટાઈમ શું દેખાડે છે?
એટલે
ટાઈમ શું દેખાડે છે મારા નામ નીચે
સોળ સત્તર અઢાર ઓગણીસ સેકન્ડ
મારે બાર જીરો ત્રણ કેમ દેખાડે છે તો
હેં
ગજબ છે કઈ જે છે કાંઇ વાંધો નઈ હાલો તમારે બાર મિનિટ થાય એટલે મને કેજો મારા નઈ ખબર પડે
હમ્મ
તો કયો આજનો ટોપિક
ટોપિક છે આપણો આજનો કે સ્ટોક માર્કેટ વિશે તમને કેટલું નોલેજ છે.
મને તમે પેલા કો
સ્ટોક એટલે મેં તને પ્રશ્ન પૂછ્યો
હારૂ તો બોલું તો મને ખાલી બઉ ન ખબર મેં મારા ફોનમાં તો નહીં યુઝ કરતી મીન્સ કે ટ્રેડિંગ કરતી ભાઈના ફોનમાં કરું
સ્ટોક બાય કરવાનો હોય પછી સેલ કરવાનો હોય એ હમ્મ બે ખબર છે કે નવ વાગે માર્કેટ ખુલે ત્રણ વાગે ક્લોઝ થાય અ પછી એમાં આપણે ઇન્ડિયન શેર માર્કેટનું છે ફોરેન નું પણ છે. પણ મારા ભાઈ ઇન્ડિયનમાં કરે છે ફોરેન નું વિચારતા તા પણ ફોરેક્સ કે તે તન ખબર નઈ આવે
સમજી ગ્યો
હમ્મ
તે કેટલા ટાઈમથી તમે કરો છો
મેં હજુ હમણાં હમણાં જ કોલેજ પઈટી પછી તો એ મેં મને એમ કેવું કમ્ફર્ટેબલ નઈ થતુ મારા ભાઈ ના ફોનમાં મારા ફોનમાં આવશે ને તો મને વધારે એમ કમ્ફર્ટેબલ થશે
બરાબર છે.
હમ્મ
તો શું આગળ કે બીજું કાઈ મારે તો હું તો કેટલા અંદાજીત બે હજાર ત્રેવીસ કે બાવીસ ત્રેવીસ છે એમ સ્ટોક માર્કેટ વિશે ખબર છે અને એ કરુ છે એટલે એમાં કાંઇ ટ્રેડિંગ મોસ્ટોફ ઘરનું બધું એમાં ટ્રાય કરેલું છે. એમ પેલા શરૂઆતમાં આઈવા ત્યારે ખબર પડી આપડે સ્ટોક માર્કેટ છે હું આન અને સ્ટોક લેવા વેચવા ઈ વિશે પછી થોડોક વધારે મજા આવે કે ઓ ટ્રેડિંગ જેવું કઈક આવે ઓપ્શન છે ઓપ્શન ટ્રેડિંગ કહેવાય એને નિફ્ટી ફિફ્ટી ને એમાં તમે બાય કરી લ્યો એના માટે ઘડીક માં પૈસા ને ઘડીક માં લાલ થઈ જાય
પણ એવી રીતે ના થાય ટ્રેડિંગ ખબર તમને
સાંભળોતો ખરા બે હાજર ત્રેવીસ ચોવીસ ની વાત પછી એમાં પાંચક હજાર રૂપિયા જેવા ગુમાવી્યા પછી ખબર પડી આ હા હા તો ફટકા પડે એવું કામકાજ છે જુગાર છે પછી છ સાત મહિના જેવું ફોજ પડી ગયો વચ્ચે પછી એ ફરીથી શરૂ કર્યું. પછી ઓપ્શન ટ્રેડિંગ નઈ પણ ઓફિસિયલ જે ટ્રેડિંગને પેલા જોયા કે પછી પછી રિસર્ચ ઓરિજનલ શરુ કર્યું, સ્ટોક માર્કેટમાં આવે શું છે. પછી ખબર પઇડી ઓપ્શન ટ્રેનિંગ આવે સ્વિંગ ટ્રેનિંગ આવે
હા હા એ કહેવાનું ભૂલી ગઈ મન ખબર જ નહીં.
પોચસનલ ટ્રેડિંગ આવે લોૉંગ ટર્મ આવે શોર્ટ ટર્મ આવે એ પ્રમાણે
હા હા
પછી મારા નેચર પ્રમાણે મારા એ પ્રમાણે સ્વિંગ ટ્રેડિંગ મને શૂટ થતું એટલે સ્વિંગ ટ્રેડિંગ પછી શરૂઆત કરી તી.
એ સ્વિંગ ટ્રેડિંગમાં એવું હોય તમે સ્ટોક લો પછી એને પંદર દિવસ, પચીસ દિવસ સુધી હોલ્ડ કરી ને પછી એને સેલ કરી નાખો એ રીતે
હા, મને ખબર.
પછી એ હિસાબે, પછી એમાં અલગ અલગ સેટઅપ. એના બધા ચેક કરયા પછી એની બુક ને એ બધું થોડું થોડું રિસર્ચ કરીને ઈ કરતો ભાવ જ નથી બહ કરતો ઓછો.
અચ્છા મારા ભાઈ પણ ખાસુ બે હાજાર બાવીસ એકવીસ.
શકાય
હા, એટલે એ તો જોબ કર એટલે થાય એમને થોડીક કેવું પ્રોફિટ કરે, લોસ કરે બધું મને કે આજે એને તો કોર્સ ભી ખરીદેલો છે, મારી પાસે છે તમારે જોતો હોય તો, મે મોકલી આપું.
મારે મારી પાસે કોર્સ તો ઢગલાય પડ્યા છે, ખરીદેલા જ છે ને મેં તો મોસ્ટ ઓફ જે ખરીદ્યા ને આમાં આમા પ્રોફિટ થયો પણ એમાં ન એમાં મેં ખરીદેલા હતા જે કોર્સ પડ્યા હતા. એક પછી એની કરતા એક બુક ને એ છે, એ વધારે પ્રોફિટેબલ હોય છે એટલે એ જે સેનેગર શીખો ને એને એક બુક માટે શીખેલું છે. માર્ક માઇનરન વર્ણ કરી છે અને આખી બે બુક લખલી છે, એમાંથી વધારે શીખવા મળે એવું બધું હે.
મારે એક ફ્રેન્ડ છે તેમનો ભાઈ કે એ. એટલે આ એ બી આવું હતું કે સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ હતો. તો એ બારમામાં કેટલામાં હતા ને તો આ સ્ટોક માર્કેટમાં મીન્સ કે આટલું બધું નોલેજ લીધા હતા પછી અહ અહ કોલેજના પહેલા કે બીજા વર્ષમાં આયા ને. તો એમને બહુ જ પ્રોફિટ કર્યું. તો પછી એ દુબ દુબઈ વહી ગયા અને એમના મમ્મી પપ્પા ને પણ ટ્રીપ કરાયી એવું બધું મેને જાણ્યું હતું. અને તો મારા ભાઈ એવું કે મેન તો કેવું હોય કે સાયકોલોજી નો કમાલ હોય કે એમ આપડું મન કાબુમાં હોવું જોઈએ એમ. હલો હલો.
હલો હલો અવાજ આવે છે? હલો.
હલો ઓ.
આવે છે અવાજ. હલો.
અવાજ
હલો, આયવોને?
હા.
આ મોબાઈલ મોબાઈલ થોડોક હવે જૂનો મોબાઈલ છે આપડે પેલા વાત કરતા ને એઈ મોબાઈલ છે ત્યારે એવું થતું યાદ છે. મોબાઈલ બંધ થઈ જાય એટલે અવાજ કપાઈ જાતો.
કારે
બઉ પેલા જયારે પેલા વાત કરતાં એ સમય થાતું રાતે.
દિવાળી આસપાસ
તો તો એમ તે શું કેતો તો સાયકોલોજી સાયકોલોજી મને જે સ્ટોક માર્કેટમાંથી શબ્દ શીખવા મળ્યો ને સાયકોલોજી ત્યારે ખબર પડી કે સાયકોલોજી શું હે સાયકોલોજી વિશે ત્યારે ખબર પડી સ્ટોક માર્કેટમાં જઈ ન પછી એમાં થોડું ઘણું રિસર્ચ કર્યું ઇન્ટરેસ્ટેડ ટોપિક છે બોવ
બરાબર મને તો ખબર છે ગુજરાતીમાં મનોવિજ્ઞાન કેવાય ને
મનોવિજ્ઞ એટલે એની ઉપરથી તમારો મગજનો કાબુ કેટલો તમે એમ ને એમ કરતા હોય પ્રોપર એનું નામ ઈ પછી ખબર પડે એમ
મારા ભાઈ કેવું કરે ને તો કરે પછી અમુક વાર ભૂલી જાય આવ ભૂલી જાય કારણ ભૂલી ના જાય આવું કઈ કામ આઈ જાય એમને એટલે હું કર્યું એમને કન બહુ નોલેજ
આપડે આ પાર્ટ ટાઈમ જવું સાઈ બઝને સાઈ અસલ ને એ બધું છે
એવું ના હોય અમુક લોકો ફૂલ ટ્રેડિંગમાં કરિયર પણ બનાવે
ના અલગ બનાવે આ તો પછી જે જોબ કરતો હોય એની માટે બાકી કેટ કેટલા એવા છે તે સુરતમ
એટલે ડાયરેક્ટ નોલેજ વગર કુટકો મારી દઈએ તો પછી લોસ થાય પણ થોડુંક કશું પણ વસ્તુમાં કૂદતા પેલા છે ને થોડુંક લીન નોલેજ કરી લેવું જોઈએ
બરાબર છે એ તો પાકી વાત છે એ તો એમાઇ ગુજરાત તો આપડે ખાસ સ્ટોક માર્કેટમાં તો બહુ સારું નામ કહેવાય એવું છે એમ નાના નાના વેપારીઓ હોય ને નાનું નાનું નામ હોય પણ એ બહુ મોટા વહીવટ સ્ટોક માર્કેટમાં કરે છે કરોડોમાં
હ એવું જ
ઓપ ઓપરેટરો મેન સ્ટોક માર્કેટને વધારે બહ હારો બેનિફિટ કેહેવાય તો એ એસ આ ઈપી ની છે.
એનું જે ઓલું કેવાય ને આઠમી અજય બી તરીકે કમપઉડિંગ કંપઉન્ડિંગ એ જોરદાર છે.
અમુક લોકો એસ આઈ પી એમાં બી કરે ખબર જોબમાં પણ આય જે કે અમુક અમુક જગ્યાએ થાય એસ આઈ પી એટલે એટલે એટલે એટલે એટલે એવું મારા એક બીજા ભાઈ છે તે આવી રીતે કંપનીમાં જોબ કરે ને તો કંપની વાળા એસ આઈ પી કરી આપે એમ કે એ લોકો દર મહિને કાપી નાખે
એ એને પી એફ કહેવાય એસ આઈ પી નો કેવાઇ
ના ખબર નઈ
નઈ બાકી કંપનીમાંને એમાં પીએફને એવું કંઈ કપાય એમાં એવું હોય કે પીએફ કપાય તો ધારો કે તમારા પાંચસો રૂપિયા કપાત તા હોય ને તો કંપની તમને પાચસો રૂપિયા નાખે
પીએફ એટલે મને ખબર છે કપાઈ પણ કદાચ ખાલી મને એટલું ખબર છે કે એસ આઈ પી છે. પણ હવે મેં કદાચ ટૂક્કો મારી દીધો હોય મારી પ્રમાણે કે કંપની વાળા જ કરતા હશે.
સમજી શકાય છે કે કેટલા. ભાઈ એમા કેટલુ સિસ્ટેમેટિક, એસ ડબ્લ્યુ પિ, ને એસ આઈ પિ, ને
હમ આ
સરખી રીતે.
એ તો ખબર જ હોય ને આઈ પી ઓ તો કોને નો ખબર હોય, ઓલા કેમ નાના -નાના બાળકોનેય આઈ પી ઓ વિશે ખબર હોય. સ્ટોકમાર કેટ વિશે ખબર હોય, નો ખબર હોય પણ આઈ પી ઓ વિશે ખબર હોય.
ઓહ, બરાબર છે. તમે લીધેલા છે આઈ પી ઓ વિડિઓસ કંપનીનો.
હા, મારા નસીબ બહુ-બહુ ખરાબ આઈ પી ઓ ના નસીબમાં. મેં કન્ટિન્યુ દોઢ કે બે વર્ષ જેટલા આઈ પી ઓ આયવા ને હાર મોડા બધે બધા ભરેલા. ખાલી એક મને આઈ પી ઓ લાઈગો હતો. સેલો-સેલો હે ને સેલો કંપની.
હા.
એનો- એનો એક લાગેલો છે બાકી દોઢ વર્ષમાં ચૌદ-ચૌદ હજાર ના આઈ પી ઓ આવે, ઈ ભરેલા પચાસ હજાર ના ભરેલા, લાખ-લાખ હુધી ના ભરેલા છે. એક પણ લાગેલો નથી આની સિવાય. એ બધું એમાં ફડ આવે એમાં તો હું કે. હા, એમાં તો હોય ને ભરવા વાળા, તેમાં પચાસ-પચાસ ટકાઓ જેટલો પ્રોફિટ થી પચાસ ટકા અમારો અકાઉન્ટ યુઝ કરવાનું. બધુ બધું હોય. પૈસા કમાવા ગમે એટલું જવાય. બિજનેસ.
હ, બરાબર છે. હા, મને બી હમણાં જ લાગ્યો તો એલ આઈ સીમા હમણાં ખબર વચ્ચે પડ્યો હતો.
હા.
યાદ છે. તારે ભારે -ભારે લાયગો તો.
સારું કેવાય. નસીબ હારા હોય એને લાગે ભાઈ.
એ તો છે જ. એ મને લેહે એ તો મને કેહે આવું બધું. હ બોલો.
પાન કાર્ડ ના નંબર હોય ને એ જેવા હોય તેને ડ્રો લોટરી સિસ્ટમમાં લાગી જાય એમ.
એવું હોય.
લાગે કેટલા ને એવું જ હોય. અમુક- અમુકમાં ક્યારે જયારે પડે ત્યારે દર વખતે લાગે જ છે. બાકી હું કો આટલા વર્ષથી
પેલું કેવાયને ખોળેલું છે એવું તમારે હશે.
હયશે અવે જે છે ઈ.
એવું કઈ જરૂરી ના હોય.
એવુ હોય કોક હા તો.
તો બાર મિનિટ થશે હવે હજી તો તો એમાં હું કઉ.
તે તો પછી કટ કરી દેયે ને પછી રી કરીએ કનેક્ટ.
ઓકે.